હ જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું મજામાં છું, બોલો તમે બીજું શું ચાલે મજામાં?
બસ મજામાં કાંઈ નહી આ કપડાંને જો ઘડીને કરું છું એ બધું, હવે આ ઘરમાં રહીએ એટલે થોડા ઘણા આવા બધા કામ પણ કરવા પડે.
સાચું કયું આપડે આપણે શું લેડીસ લોકોને કેવું ને કામ જ નથી ખુટતા.
સાચું કહો છો તમે હવે જો કપડા બધા, હમણાં સુધી સ્કૂલે જતા હતા છોકરાઓ તો સ્કૂલોના સ્કૂલ ના કપડા અને આ ઘરના કપડા અને બધા જુદા જુદા, હવે ક્યાંક બહાર જઈને આવે તો હવે હમણાં સ્કૂલ ના કપડાં છે એ બધા, ધોઈને પ્રેસ કરીને અલમારીમાં મુકી મૂકી દઈએ સારી રીતે વેકેશન પતશે એટલે પાછા જો જોઈશે તો બાર બાર, એને હાથ ના લગાવવો પડે બાર બાર એ કપડા હાથમાં ના આવે એટલે એમને પ્રેસ કરીને સારી રીતે ગોઠવીને મૂકી દઉં.
હા હું પણ એવું જ કરું અલગ જ એમને મૂકી દઉં એટલે એ લોકોને પછી એને, મહિના સુધી તો એમને અડાકવાનો જ નહીં.
હા અને જયારે પછી સ્કૂલ ખુલે એટલે પછી બધી વસ્તુ આપણને જગ્યા તો મળી રે.
હા હવે સ્કૂલ ખુલે એટલે પાછું એ લોકોનું બેગ વગ, આમ તો ધોઈને જ મૂકતા હોઈએ છ છે પણ પાછું આપણને એમ થાય કે હવે સ્કૂલ ખુલે છે એટલે પાછું બેગ ધોવો અને શૂઝ ધોવો અને બધું પાછી તૈયારીઓ ચાલુ થઈ જાય બધું. એટલે આપણા કામ તો છે ને કરી ખોટ ત જ નથી.
મેં તો જો આ લોકો ના શૂઝ, પછી સ્પોર્ટસ શૂઝ પછી સ્કૂલ ના જે બે બે ત્રણ અલગ અલગ શૂઝ હોય છેને આ એન સી સી ના અલગ ને હાઉસ યુનિફોર્મ વાળા વ્હાઈટ અલગ ને રેગ્યુલર બ્લેક અલગ, તો બધા ધોઈને અને વ્યવસ્થિત કરીને પછી શુંરકમાં મૂકી દધા છે હવે તો કે હવે પાછો મહિનો પૂરો થાય એટલે પછી એની જરૂરત પડશે ત્યાં સુધી આ બહાર તો નહી નીકળ્યા બહુ બખેરો બહાર રહે છે તો એ બધું વસ્તુ એક વખત તો અમે અંદર મૂકી કે દીદી છે
બિલકુલ બિલકુલ આ લોકો સ્કૂલનું જ કેટલું બધું આમ સામાન આમ રેગ્યુલર ચાલુ હોય તો કેટલું બધું હોય છે આ લોકોનું સ્કૂલના જ બેગ પણ બે બે હોય છે કે સ્કૂલનું અલગ ટ્યુશનનું અલગ બુક્સ તો તમે જોઓ ને તો કેટલી બધી બુક્સ હોય છે એ લોકો કોને
હા હા મારે પણ એવું જ છે એમને તો નાનો છે ને એનો તો બેગનો ભાર હવે આટલો બધો નથી પણ મોટો છે ને છોકરો એને તો એટલું બધું. બેગનું પણ વસ્તાનું ભાર પણ આટલું બધું જ. કે એટલી બધી બુક્સ પછી સ્ટડી બુક્સ આપણેે હોમવર્ક વાળી અલગ. પછી ટેસ્ટ બુક્ ટેસ્ટ કોપી. પીઝ અલગ. એટલે એક એક સબ્જેક્ટમાં બે બે ત્રણ ત્રણ બુક. હોય છે તો એમનું બેગ ની શું હાલત... થતી હશે, કેટલું ભારી થઈ જાય છે.
અમારે બી એવું જ છે અને પાછું છે ને એ લોકોને આમ સેકન્ડ ફ્લોર અમારે તો સેકન્ડ ફ્લોર પર એમના ક્લાસ છે, ત્યાં સુધી સેકન્ડ ફ્લોર સુધી એમને જવાનો હું તો ખાલી એમને વેનમાં અહીંયા સુધી બહાર મૂકવા જાઉં ને બિલ્ડિંગ ખાલી બહાર. ગેટ સુધી જરાક લઉં તો મને આમ ખવામાં એટલો પેઇન થવા લાગે, એટલે અમારા સ્કૂલમાં લોકરની ફેસિલિટીઝ છે, લોકર પણ છે, તમે મૂકી રાખો પણ લોકરમાં મૂકી રાખે તો શું ઘરે પણ તો હવે આપણને કરાવવા જોઈતી હોય ને બુક્સને એવું બધું લોકરમાં મૂકી રાખે તો પછી ઘરના. તે જોઈએ એટલે એ મારો બાબો બધું જ લઈને આવે છે, તમે કીધું તેમ મારે પણ... એક સબ્જેક્ટની જો ને એમના એક સબ્જેક્ટ હોય, એની ટેક્સબુક નોટબુક પછી ટેસ્ટ બુક અલગ હોય, પછી અ ક્લબ બુક ને મ્યુઝિક ને... અમરે અમારે ગીતા ભગવદ્ ગીતાનો પણ છે, તો એની બુકને કેટલું આમ બેગમાં વજન થઈ જાય છે.
કેટલા બેગ બેગ. છે તો એ લોકો ઉઠાવી ઉઠાવીને આમ... જાય એટલે આપણને એવું દયા આવે કે ક્યાં સુધી આ લોકો ચ ચાલીને જશે, હું પણ કેટલી વખત એને કહું છું કે થોડોક એને ભલે એના. તમારો જે ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે ગોઠવ પણ... તો પણ એ ટાઈમ ટેબલ પ્રમાણે ગોત એ છેને તો પણ બેગ... નો ભાર તો એટલો ને એટલો રે છે.
જે ડે જે મેન જે સબ્જેક્ટ હોય ને એ તો હવે ડેલી લઈ જવા પડે છે, મેઈન પાંચ સબ્જેક્ટ તો હોય જ એ લોકોને... અને એની એની નોટબુક... પાછી રફ બુક ડેલી લઈ જવાની, બીજા એક્સ્ટ્રા જે... કોમ્પ્યુટર છે જીકે એના... કોઈકને કોઈ વ ચ્ચે આવતા રેય છે, એટલે એટલો કંઈ ફરક નથી પડતો, વજન તો એવું જ ને એવું જોઈ. હજી પાછું એમાં પાણીની બોટલ આવે. અ લંચ બોક્સ આવે એટલે કેટલું વજન થઈ જાય છે.
સાચું કહ છું લંચ બોક્સ પાણીની બોટલ એનું બેગ... અલગ સ્કૂલ નું બેગ અલગ, કેટલા બધા બેગો બેગો જ આ છોકરાઓને અ વાપરે... ત્યારે તો આપણે સિમ્પલ એક તમને ખબર હશે જે એ હશે કે... ઓલો સ્વિચ... ખટખટ વાળો સ્વીચ કાતો એવો નતો આપડો, એવા એવા બેગ હા એવા બેગ કાતો પછી એને પ્લાસ્ટિક નું ઓલું આમ ખોલીએ... આપડે આમ અ ખોલીને... પછું આમ.. અ... બી બી... આમ કેપ કરીએ એવો એવો એવા બક્કલ વાળો બેગ હતો, તો એવા સાધારણ હતા હવે તો આ લોકોના બેગ પણ એટલા સ્ટાઇલિશ... વોટર બોટલ, ટિફિન, લંચ બોક્સ બધું એટલું સ્ટાઈલશ અને નવીન પ્રકારથી એમને... અને એ લોકો કઈ આમ એક કોઈ લક્ઝરીયસ લાઈફ જીતો હોય એમનો ટીફ...
બિલકુલ અને એ લોકો ના બેગને બ હા બેગને બધા કેટલા એટલા મોંઘા આવે છે અત્યારે મેં એ લોકોના લંચ બોક્સ લીધા ને આમ સાતસો રૂપિયા એક લંચ બોક્સ ખાલી એ બી ડિસ્કાઉન્ટમાં હતો એટલે સાડી સાતસોનો પડ્યો મને
હા હા
એક લંચ બોક્સ સાડા સાતસોનો આ આમ કને આમ કેટલા મોંઘા લાગે છે અને બેગ તો તમે જુવઓ તો બે હજાર પંદરસો મતલબ પંદરસોના નીચે સારા માનો લેવા જાય તો
બેગ જ નથી મળતું સાચચું કહો છો તમે અને જો ને અમારે તો આ હું ક છું ને કે બે ત્રણ ત્રણઉ અલગ અલગ યુનિફોર્મ હોય છે તો જે ર ર્યુલર યુનિફોર્મ છે એના જે સૂઝ છે એ તો ચલો રેગ્યુલર પહેરવામાં આવે છે પણ જે સેટ રડે યુનિફોર્મ ના એમના શૂઝ છે વ્હાઈટ કલર ના છે અલગ છે તો એ એક પૂરા એક મહિનામાં ચાર જ સેટરડે હોય છે એમાંથી પણ એકાદો સેટરડે છુટ્ટી હોય છે એકાદ સેટરડે કઈ આમ જનરલ કઈ મી જેવું હોય તો પણ એમને નહીં પહેરવાના તો એમના નવા ના નવા શૂઝ એક વર્ષ વયો જાય છે અને નવા ના નવા શૂઝ એ ગણત ત્રી ના દિવસો પહેરે છે અને એ નાના પડી જાય છે અને ફરીથી આપડણે નવા લેવા પડે છે
બિલકુલ ને આ સ્કૂલવાળાએ જે અમુક જે ખોટા ખર્ચા કરાવે ને એ બંધ કરી દેવું જોઈએ સાચે એ એક તો એમની ફીસ હમણાં છે ને સ્કૂલ એક એજ્યુકેશન એક બિઝનેસ થઈ ગયો છે એવું કઈને તો ચાલશે કેમકે મતલબ એટલી મોટી મોટી ફીસો લે છે અને પ્લસ એ લોકોનું કમિશન સિસ્ટમ ચાલતું હોય કે તમે આ અમારી જ પ્રોવાઈડ કરાયેલી દુકાનમાંથી જ તમે યુનિફોર્મ લેશો બુક્સ વગેરે
હા હા એ તો બધી જગ્યા છે.
અને આ ઉપરથી મને યાદ આવ્યું તમને ખબર છે આ કિસ્સો હમણાં થોડા ટાઈમ પહેલાં સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ કેટલી વાયરલ થઈ હતી આ બુક્સને લઈને. યા જોયું હશે તમે. કે મતલબ કોઈ સ્કૂલ તું ને પેરન્ટ્સસે મતલબ એમની પ્રોવાઈડ કરાવેલી દુકાનમાંથી બુક્સ નહી લઈને બીજી જગ્યાથી લીધે તોમાં પ્રિન્સિપલ અને પેરેન્ટ્સનો જ એક વિડીિયો વાયરલ થયો હતો આખો આખા ન્યૂઝમાં એની ચર્ચા ચાલી રહી છે.
હા સાચું કહ છું પણ, આ તો છે જ અમે અમે જેમ કે હમણાં હમણાં જ આ એપ્રિલ મંથ માં બધા ના છોકરાઓો નવીન પાછો સિલેબસ આવે બી, તો અમારે પણ છોકરાઓનું છે, એવું જ કે મેં તો પ્રઇસ કમ્પેર કર્યો તો કે, જે સ્કૂલ ન જે પ્રાઇસ છે એ કેટલો છે અને જનરલ એવી જ બુક નો આપણે, ક્લાસમેટની આપણે બુક લઈએ ને તો પણ એનો એટલો પ્રાાઈઝ નથી જેટલો એ ખાલી સ્કૂલ ના સીકર વાળું ઉપર કવર વાળું બુક આપડે ખરીદી નો નોટબુક તો એનો હોય છે તો એ જેટલાની આપણે એશ રૂપિયાની જે જેટ જેટલાની એ બુક આવે છે ને એ જ આપણે સામાન્ય બુક સ્ટોર માં એ ચાલીસ કે પાંત્રીસ રૂ મળી રહે છે તો આપણને ડબલ ડબલ પૈસા એના ભરવા પડે છે
એમાં સ્કૂલવાળાનું પણ ઓલું કમિશન હોય ને પબ્લિશરસ એ લોકો ના બુક સ્ટોર વાળા સાથે તે એ લોકોનું ફિક્સ આવવું હોય એટલે આ બધી ખોટું છે કે તમે આવું ફોર્સ નહીં કરી શકો કયા કાનૂનમાં એવું લખેલું છે કે નહીં સ્કૂલે જે પ્રોવાઈડ કરેલું ત્યાંથી જ લેવાનો
અને એક આ લોકો ના જે શુંઅ અ શોક જે સામાન્ય સોકસ છે એ આપ આપણે જોઈએ છે પચાસ રૂપિયાની મોજ ની જોડી આપણને મળી રહે છે પણ જે એમને ખાલી બેચ બનેલો હોય છે એ એકસો વીસ રૂપિયાનોદોઢસો રૂપ એવા મોજાડની જોડી મળે છે ટો ફક જસ્ટ આપણે કહી તો ડબલ થી ટ્રિપલ પ્રાઈઝ અ વધાવીને આ લોકો લે છે
પહેરવાના હોય છે હમણાં જો વિન્ટર ન્યૂઝમાં તો બધું બહુ આવે કે બધા પેરેન્ટ્સ મળીને જાઓ સ્કૂલવાળા આવું નહીં ચલાવી શકે અમારે પણ જે નોર્મલ અ મતલબ નોર્મલ જેકેટ્સ અલાઉડ નથી કરતા એ લોકોની સ્કૂલના લોગોવાળી જે જેકેટ હોય છે એ જ પહેરવાની અને એ જેકેટ પણ એટલી કોસ્ટલી આવે ને કે એ કોસ્ટમાં તો આપણે સારી એવી બ્રાન્ડની લઈ શકીએ જેકેટ આપણી ઘરની
સાચુંકો છું
કિકેટમાં પ્લસ ઘો ઓલી કેપ પણ નહોતી હોતી નોર્મલ ખાલી જેકેટ હોય છે ને એટલું બી જાડું નથી હોતું કે તમને ઠંડી સામે રક્ષણ આપી શકે એવા પતલા પતલાં જેકેટના બી એ લોકો પંદરસો પંદરસો સો એ સાઈઝ પ્રમાણે પાછા પૈસા લે છે એટલે જેમ સાઈઝ મોટી પૈસા પણ એ
હું હું હમણાંને મારા નાના છોકરાને ફીસ ભરવા ગે એના કઈ કરકશન માટે ઓફિસમાં ગઈ હતી ને તો એક દાદાજી હતા તો એ ત્યાં આવ્યા હતા સ્કૂલમાં તો એમને આટલી કઈ એ એટલા ભણીલા ગ ગળેલા દેખાતા પણ એ પણ એમના છોકરાની આવિયા હતા તો એ એના પોતાની એટલે હા એ દાદાજી જ હતા એમના છોકરાના તો એ ફીસ ભરવા આવ્યા હતા ને તો એમને કેવો સવાલ કર્યો કે મને એમના સવાલ પરથી એવું લાગ્યું કે એના સા કે બધે પ્રત્યેક પેરેન્ટ્સ ને આટલો જાગૃત હોવું જ જોઈએ. એમાં સ્કૂલ જે ફીસ હોય છે ને કે એ વરષ થી સમાપ્ત થયું પછી નયા નયા સેશનમાં એ જાય છે તો એ ફરીથી એડમિશન ચાર્જ લગાવે છે, તો કે તમારે ખાલી આ ક્લાસ માંથી બીજા ક્લાસ માં જવા માટે પણ તમે ચાર થી પાંચ હજાર રૂપિયા તમે એડમિશન ફીસ લો છો, પછી ચાર હજાર રૂપિયા તમે એમાં, ટ્યુશન ફીસ કરીને તમે કરો છો તો તમે સ્કૂલમાં જે અમે સ્કૂલમાં બાળક આપને ભણાવવા માટે મોકલીએ છીએ. એના કરતા તમે વધારાનું ક્યારે ભણાવો છો તે તમે વધારાની ફીસ એનાથી એનાથી વસૂલો છો. તો બધા એ દાદાજીને જોતા રહી ગયા અને, એક એક બે મિનિટ માટે તો જે સ્ટાફ જે ફીસ. એ કલેક્ટ કરી રહ્યા હતા એ કલેક્ટ એ કલેક્ટ વાળા પણ એમને જોઈ રહ્યા કે આ દાદાજી શું કહે છે, કે હું શું મતલબ કેવી રીતે એમને શું પ્રત્યુત્તર શું આપું તો પછી એમને ખાલી એવું કહ્યું કે આ તો, સ્કૂલ એડમિ સ્ટેશનનું જે રૂલ છે એ તો આપણને ફોલો કરવો જ પડશે, એ આટલો શબ્દ કહીને પછી એમને, એ વાતને ત્યાં જ ખતમ કરી નાખી પણ એ દાદાજીનો સવાલ એકદમ સાચો હતો કે દર વર્ષે જયારે આપણે, પાંચમા ધોરણમાંથી છ્ઠા ધોરણમાં, છોકરો જાય. પ્રવેશ કરે છે તો તમે દર વખતે ફીસ ફીસ શેની ફીસ લો છો તમે.
નહીં સાચી વાત છે, આ બધા પેરેન્ટ્સ જાગૃત થઈને એકવાર બધાએ સાથે જઈને પ્રિન્સિપલના ઓફિસમાં કે સ્કૂલમાં એલે ક ફરિયાદ નોંધાવી જોઈએ આમળા સ્કૂલ વાળાઓ સાચે બહુ જ દાદાગીરી કરે છે આપણે મતલબ અને પેરેન્ટ ના સાથે પણ આખી રીતે એ લોકો જવાબ નથી આપતા, આટલી મોટી મોટી હાઈફાઈ સ્કૂલો હોય છતાં પણ
સાચું કશો તમે અને હવે આપણે કેવી રીતે આપણે જે જનરલ જેમની આટલી મધ્યમ પરિવારથી છીએ આપણે પણ આપણા પાસે એટલા કોઈ હાઈફાઈ નથી પણ આજના પ્રમાણે બાળકોને એજ્યુકેશન આપવા માટે આપણને પણ આવો સંઘર્ષ કરવો પડે છે. ધ્ય
બિલકુલ બિલકુલ ચાલો, હા, જય જય શ્રી કૃષ્ણ, મ મલશુ, બાય બાય હા બાય